હેલો? હા કેમ છો?
હર હ
બસ મજામાં
હજામ શું ચાલે નવાજુની તમાર કામ
એક જ હા પાછું બોલજો
મારોવાજોો હા મારો આવાજ સંંભળાય છે
હા હા હા સંભળાય છે
તમારી જીવનશૈલી કેવી ચાલે છે
બસ બધું બરાબર
બધું બરાબર
આજે તો એના બારમાં જ વાત કરી રહ્યો છું બાકી તો કઈ નને કારણ કે આજકાલ લોકો પોતાના આરોગ્ય પર ધ્યાન આપતા નથી અને તેનાથી
થી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે જેનાથી અ લાંબા ગાલે ગંભીર બની શકે છે હમ્મ બિલકુલ સાચું કહ્યું તમે સ્વસ્થ્ય જીવનશૈલીનો અર્થ માત્ર રોગોથી દૂર રહેવું જ નથી પરં તું શરીર મન અને લાગણીઓ ત્રણેયમાં સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે
હા બરાબર છે આજ કલ લોકો ઝપડી જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ યોગ્ય આધાર લેતા જ નથી અને વધુ પડતું જંક ફૂડ ખાવાની આદત પડી લે છે જે આરોગ્ય માટે નુકસાનકારક ઘણું છે ને નહી કરવું જોઈએ
કરવું જોયે ખરેખર સાચું કીધું સારીથી કસરત પણ ઓછા પ્રમાણમાં થઈ રહી છે હું મારી જ વાત કરું ને કે હું વિચારું કે સવારે ઉઠીને હું કસરત કરવા જાઉં કે ચાલવા જાઉ તો મારાથી ઉઠાતું જ નહી મળે હું બધી વસ્તુ ટાળ્યા કરું પાછળ પછી કરીશ પછી કરીશ તો આવી જ આદતો લોકોમાં રહી ગઈ છે ને એના જ કારણે લોકો દિવસોને દિવસો મોટાભાગે શું કરે કે મોબાઈલમાં કે ટીવીમાં કે કોમ્પ્યુટરના સામે પસાર કરી રહી છે ને શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન જ નથી આપતા
હમ બરાબર છે મારું પણ એવું જ છે એમ જોય ને તો બાકી તમારે શું લાગે છે સ્વાસ્થ્ય જીવનશાલી જલવાવા માટે કયા આપડે કહીએ ને મહત્વપૂર્ણ પગલા લેવા જોઈએ
જો મને તો એવું લાગે કે સૌ પ્ર્રથમ તો આપણે આ સંતુલિતને પૌષ્ટિક આહાર લેવો જોઈએ કારણ કે અત્યારે આજકાલ લોકો જંક ફૂડ ઉપર વધારે જોવા મળે છે કે ચીપ્સ ખાઈ લે કે પીઝા ખાઈ લે કે પછી આ બધી વસ્તુ ખાયા કરે જેમાં તાજા ફળને શાકભાજી કે પછી દાળ દૂધ પ્રોટીન વાળા જે ખોરાક હોય જો તેનો સમાવેશ કરે ને તો વધારે સારો એમના સ્વાસ્થ્ય માટે એ બધી વસ્તુ નથી હોતી કે હવે બટાકાની ચીપ્સ ખાય એમાં આખું કાબસ જ હોય છે
બરાબર છે બાકી એમ જોઈ ને તો અગર ખાઓ બી તો થોડો સમય એક્સરસાઇઝ કરો યોગ કરો કા તો ચાલવા માટે પણ જાઓ જેથી શરીર તંદુરસ્ત અને સાક્રિય રહી શકે
ખરેખર એકદમ સાચી વાત કી ઘી તમે આ કસરત ની વાત વારંવાર કરો છો એટલે મને મારી જ વાત યાદ આવી જાય કે હું ઈચ્છું છું કે સવારે જાઉ પણ જવાતું નથી ખબર નહી શું થઈ જાય છે એટલો આળસ આવે સવારે કારણ કે રાત્રે ઊંઘ બી મારી બઉ મોડે જાઉં છું સુવા તો મને એવું લા એ ઉપરાંત જો આપણે પૂરતી ઊંઘ લે લઈએ ટાઈમથી સમયસરથી આપણે ઊંઘીએ ને પૂરતી ઊંઘ લઈએ તો એ બી ખૂબ જ જરૂરી છે કારણ કે ઊંઘ શરીરને આરામ આપે છે અને મનને પણ તાજગી આપે આપે છે તમારુ મન તાજુ જો રહી સવારે ઉઠીને તો હું આપોઆપ ચાલવા જતી રહું ને કસરત કરવા જતી રહું ને જો કસરત કરું સવારે તો પછી મારો એમ કે ને દિવસ જ સારો જાય આખો કારણ કે કે મારા આખા શરીરમાં એ એનર્જી આવી જાય
હા પણ તનાવ પણ એક મોટી સમસ્યા બની તો ગઈ છે એટલે ધ્યાન અને યોગ દ્વાર એટલે આપણે યોગ દ્વારા મનને શાંત રાખવો પ્રયત્ન કરવો જોઈએ એમ જગે તો કારણ કે તનાવ
કે તનાવ પડે તો આપડે સારું પણ ના લાગે ને યોગ ના ઘણા બધા યોગ આસના છે જેનાથી આપણું આપડ મન શાંત રહે આપણું ફોકસ વધે
ઘણી બધી એના બેનિફિટ્સ પણ છે કે મોટાપો ઓછો થાય જેને ડાયબિટીસ હોય એનો પણ ઓછો થઈ શકે છે અને કોઈને અગર બ્લડ પ્રેશરનો પણ પ્રોબ્લમ હોય તો એ એ પણ ફિક્સ થઈ શકે છે
થઈ શકે છે હા સાચું કીધું તમે હવે હું મારી જ વાત લેવ તો મને વચ્ચે રાત્રે ઊંઘ ની આવતી હતી કે રાત્રે બે ત્રણ વાગે હુધી હું આમ ગુલાટીિયા જ ખાયા કરું મારા બિસ્તરા ઉપર કે મને ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી ને પછી જયારે ઊંઘ નહી આવે તો એટલા નકારાત્મક વિચારો આવે મગજમાં કે કેમ આવું થયું મારી સાથે કે હવે શું થશે જો આમ આમ રશે તો કેવી રીતે ચાલશે તો એટલા બધા વિચારો આવે મને મારા ઘરના કે મારી મારી પોતાની જિંદગી બાબતે તો પછી જ્યારે મેં આ યોગને પ્રાણાયામ જરા ચાલુ કર્યું કે એમાં જે આપણે શ્વાસની આવે કસરતો તે થોડી ઘણી મેં ચાલુ કરી તો એનાથી મને ખાસો તફાવત જોવા મળ્યો એનાથી મને સકારાત્મ મક વિચારો આવવા લાગ્યા તો મને લાગે કે જો આપણે યોગ પ્રાણાયામ એ બધી વસ્તુ બી આપણા જીવનમાં સામેલ કરીએ તો એ ખૂબ જ જરૂરી રહેશે આપણા મનને શાંત રાખવા માટે કારણ કે તે જીવનમાં ખુશી અને સંતુલ લેન લાવે છે
હા બરાબર છે મારું પણ એવું જ છે કે મને ક્યારે આપડે એમાં સ્ટડીઝ કરું છું હમણાં તો મને ક્યારે એવું થાય કે મનને આમ શાંત ના રહેે અને પઢાઈ કરી કરીને કોઈ વાર આપડે મન પર બી બોહ આપડે સ્ટ્રેસ પડે તનાવ પડે તો
તો હું પણ ઘણી વાર યોગ કરું કા તો કોઈક વાર મને કઈ હાઈટ મારી વધારવી તો તો પણ યોગ કરું સવારે ઉઠીને
પણ છે ઘણું બધું પણ હવે શ્વાસ જીવનશેલી
શાલી તમારે શુ લાગે છે કે અપનાવાથી શુ ફાયદો થાય છે હ અ સ્વ જીવનશૈલીથી તો આપણને ઘણા બધા યદાઓ છે ફાયદાઓ તો પણ જો લાંબા સમય સુધી તમે તંદુરુસ્ત રહેવા માંગો ને તો એ તમારે તમારે શું બધાને જ હું તો કહુ કે અપનાવવું જ જોઈએ કારણ કે એનાથી જ તમે તંદુરસ્ત રહી શકો છો ને બીમારીઓથી બચ બચી શકો છો કારણ કે એનાથી તમને ઉઊર્જાની સાથે સાથે કામ કરવાની જે શક્તિ હોય તે બી મળે છે તો જો તમે સ્વસ્થ જીવનશૈલી જેમાં તમે જે પૌષ્ટિક ખોરાક હોય ને તમારી જે કસરત હોયને તમારી જે પૂરતી ઊંઘ હોય આ ત્રણે બાબતો જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ત્રણે તબક્કાઓ સ્વસ્થ જીવન શૈલીના મોટા પાયા છે એવું મને લાગે છે
હા અને અગર એ બધું તો આપણા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે એમ જોય ને તો મેં અમને જે વાત કરી એમાં એ પણ આવે છે કે મને કોઈક વાર એ કઈ કઈ ચીજ ના થાય ને યોગ કરીએ તો મન ને
શાંતિ મળે ને આ બધું લાંબા ટાઈમ સુધી કરીએ તો આત્મવિશ્વાસ પર ભી થાય બોહ ફરક પડે આપડે ખરેખર એ તો જે એ તો છે જ તમારો આત્મવિશ્વાસ બી જ્યારે તમે મગજ શાંત હોય ને ત્યારે તમારો આત્મવિશ્વાસ બી વધી જાય છે ને એ જયારે આત્મવિશ્વાસ વધે ત્યારે તમારા બધા કામ ચોક્કસ એક સમય થાય છે ચોક્કસ સમય થાય તો તમારો આ આત્મવિશ્વાસ એમ જ આપોઆપ વધી જાય છે ને એ ચો એકદમ ચોકસાઈથી તમે કરો છો તમારો માઇન્ડ એકદમ શાર્પ થઈ જાય છે એમાં તો એ જ હું કહેવા માંગુ છું કે જેટલું શક્ય બને સ્વસ્થ જીવનશૈલી અપનાવી ને દરેક વ્યક્તિ માટે એ ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને તે આપણા ભવિષ્યને વધુ સારું બનાવે છે કારણ કે જ્યારે આપણા નાના નાના છોકરાઓ જ્યારે ઘરે હોય નાના બાળકો એ જ્યારે મોટાઓને જોઈ છે કે એ લોકો આટલી આટલી મહેનત કરે છે એમના સ્વાસ્થ્ય પાછળ એમના જીવનશૈલી પાછળ તો એ લોકો બી આપણને આપણ પાછળ જ એ લોકો દોડે છે એ લોકો બી એ જ કરે છે જે આપણે કરીએ છે તો એ હિસાબે નાના બાળકોના સ્વાસ્થ્ય બી આપણે એ લોકોનું રૂપ રૂપાંતર કરતા હોય એવું મને લાગે છે જો આપણે આપણું કરશું તો બચ્ચાઓનો બી આપોઆપ થઈ જશે જે એમના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે
બિલકુલ જે તમે વાત કીધી બરાબર છે કારણ કે જો આપડે આજે જ અ સારી આદતો અપનાવી લઈએ તો આપણે શ્વાસ ખુશ અને સંતુલિત જીવન જીવી શકીએ છે ને આપણા ફ્યુચરમાં આપણા બચ્ચાઓ છે એ લોકોના એ લોકોના પર માનતુલિત આપડે કહીએ ને કે મનમાં એ લોકો ના બેસી જશે
જશે કે આપણા મા બાપ કરે છે તો અમે પણ કરીએ. તો એ લોકો ના પણ અપબ્રિંગિંગમાં ફરક પડે. ખરેખર તો આજથી હવે આપણે એવું વિચારશું કે ઘરે આપણે આ પગલાં લીએ આ બાબતે, ને ફરી પાછા મળશું આપણે એવા જ કંઈ નવા ટોપિક સાથે. તમાર સાથે વાત કરીને મને ખુબ આનંદ થયો આવજો.
હા આવજો થેન્ક યુ.